હલો
હેલો.
હા જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ.
કેમ છો બધા મજામાં.
મજામાં એકદમ મજામાં.
હું શું કેતી તી કે આ વખતે દિવાળી પરથી એક પ્લાન બનાવી કે ફરવા જવાનો
આ બનાવીએ ને તો.
હ તો કઈ બાજુ જવાનું તે વિચાર્યું એવું.
ના વિચાર્યું તો નથી હજી
હમ્મ તો વિચારીએે પછી હા તો હાભળ તો આપે દિવાળી પર પછી કઈ બાજુ ગુજરાત માં જવું ફરવું ગમે કે પછી ગુજરાતની બહાર
ગુજરાતમાં જવું ગુજરાતમાં જવાનું બહુ ગમે મને
હમ્મ તો પેલા પરિવાર સાથે કે પછી કઈ એકલા જવાનું.
પરિવાર સાથે જઈએ તો મજા આવે કેમ સારું ને.
હા એ તો મજા મજા આવે બધા બધા ભેગા હોય ને તો મંદિર એને જવા ને એવું ગમે મંદિરે જવું ગમે કે પછી છોકરા નું કઈક એવું કે ગમે એવું ફરવા જેવું.
મંદિર બી જઉં ગમે ને આ મંદિર બી જવું ગમે ને છોકરાને કઈક અલગ કહેવાય ને જેમ કે પાર્કમાં હોય કે પછી આ જુલા જેવા વસ્તુ હોય એમાં સારું લાગે એમ કે છોકરાઓને બી મજા આવે ને મેને બી મજા આવે
હા એ તો છે બધાનો એન્જોય થઈ જાય ને પરિવાર સાથે અમે મજા જ આવે બધા હમે ઘણા ટાઈમ થી ગયા નથી. થી આપણેે તો વિચારીએ ને આપણેે કઈક તો કઈ બાજુ હા તો તને આમ ચડવું પગઠિયા ઘિરનાર બધું જવું ગમે કે પછી મંદિર કે એવું ગમે તને આમ
જો મારા મટે તો એવું નથી ચડવા ઉતરવાનું પણ એમ કે છોકરાઓને એમ કે. ચડવાનુંને બહુ મજા આવે મારા જીવન તો એવું છે કે ચલો નીચે બેસી જઈએ તો જે જવા વાળા હોય જાય ઉપર એમ
હા એ પણ સાચું મને પણ એવું છે કે નીચે જ મજા આવે કે મોટા હોય પરિવાર સાથે ગયા મોટા તો હોય જ બધા. તો પગથિયા ચડી ના શકે તો આપડે નીચે જ પેલું કરીએ ને ફરવાનું ને એવું કઈ ગોઠવીએ. એક ક્યારે જવું ઈ પણ.
હ એ વાત સાચી છે ચાલે તો પછી ન કતા. એમ કે રાજસ્થાન બાજુ જઈએ તો પણ ચાલે.
હા એ ત્યાં ત્યાં પણ મજા આવે ત્યાં બધા બધા જઈ શકે. તે કિલ્લાઓને બધી મજા આવે જોવાની બધું સરસ છે એ બાજુ બધું.
હા એટલા માટે હ. એટલા માટે જ મેં કીધું કે જો રાજસ્થાન હોય તો ઉનાળામાં તો ના જઈ શકીએ કે શિયાળામાં હોય ને. તો વાંધો ના આવે કારણ કે શિયાળામાં ઠંડુ મોસમ. તો એમ કે આપે રાજસ્થાન જઈએે ને તો ચાલે ઉનાળામાં ઘર. થાયને બ બધા છોકરાઓ સહન ના કરીએ. કેને આપે બી સહન ના કરી કે ગરમી ત્યાં રાજસ્થાન માં ગરમી બહુ જ હોય ને. તો શિયાળા માં સારું હોય એમ કે.
હા શિયાળમાં ફરવા જઈએ તો મજા આવે જમવાની પણ મજા આવે ઉનાળા કરતા. ગરમી પણ ના લાગે. ઠંડી પણ વધારે ના હોય તો સારું રે આમ દિવાળી પછી જઈએ ને તો.
હા એ તો પ્લાન બનાવીએ તો પછી.
હા તો બનાવી જ ને હવે તો કેટલે એટલે શું. પોતાની ગાડી લઈને જવાની કે પછી પ્રાાઈવેટ કોઈ બીજી કો કોઈ કરીને જવાની એમ કયું સાધન તજ આવે તને એમ.
જો પ્રાાઈવેટમાં જઈએ ને તો અલગ અલગ થઈ જઈએ તો અમક મિની બસ હોય ને છોટી સી. તો ચાલે એમ કે. તો બધા એક ભેગા હોય ને તો એમધા એન્જોય કરતા જઈએ અતાક્ષરી રમતા જઈએ. બહુ મજા આવે એમ કે.
હા પણ મને એવ એજ વિચાર આવે તો એમ કે ભેગા જઈએ ને તો મજા આવે એમ કે. જમવાની નાસ્તા પાણીની અંદર બધું થઈ જાય છોકરાઓ નધ ઘરે થી લઈ જઈએ ને તો હાવવે વધારે એમ.
હા એજ એજ એજ મે તો એ શું. મને બી એ બહુ જ ગમે એમ કે એક ભેગા જઈએ ને તો એમ કે બહ એન્જોય કર તા જઈને અમ અલગ અલગ ગાડીઓય ને તો એમ આગળ પાછળ થાય ને. એટલે એમ થાય કે કોણ આગળ કઈ કોણ પાછળ મજા ના આવે એમ થાય એક ભેગા હોઈ ને સારું એક ઠકાણે. વારીએ ગમે ત્યાં જઈએ ફરીએ ઓળી ભેગા એક ગાડીમાં બેસી ને જઈએ. મજા આવે બહુ એમ કે.
તું ગયલી છે કોઈ વખત. રાજસ્થાનમાં ક કોઈ જગ્યા પર કે કોઈ. કેધ લોકો મજા આવે છે કે પર કેવું.
અમે એમ કે ગયેલા છીએક અમારા આમ કે બધા જોઈન્ટ. ફેમિલી હતી ને અમારે અહીં કને. તો સાથે ગયા હતા અહિયાં ક અમરકંટક બાજુલીર. બસ કરીનેને બહુ મજા આવી ગઈ હતી મેતે જઈને તો બહુ મજા આવી. એમ કે ત્રણ ચાર ફેમિલી ભેગી હોય ને જેમ કે બે ફેમિલી જોઈન્ટ કરી દઈએ આપે. તો ઘણા જણાવવા તો ઘણી મજા આવે ને આપણને.
હા હા તે બાજ આબુને બધું જતો હોય ને મજા આવે ને આબુમને બધું. મોન્ટ આબુમાં સરસ છે બધું એ.
સરસ છે બ માઉન્ટ આબુ બી મજા આવે બ્રહ્માકુમારી વાળું છે ને બધુ.
હમ તે છોકરાઓને મજા આવે હ. હમ હમ તો કેટલા દિવસમાં એમ. એમને કેટલા દિવસ નો પ્રગ્રામ બનાવવાનો બે દિવસ કે ત્રણ દિવસ કે કઈ રીતે કેવો વિચાર ખો આપડો
તો બે ત્રણ દિવસ ન કરીએ તો સારું રે કે પછી ક ખર્ચો બી ઘણો ના આવે તરજ રહીએ તો આપડે ખર્ચો વધારે આવે કે બે કે ત્રણ દિવસ ન હોય ને તો ઓછા ખર્ચામાં આપે પાછા આવી જઈએ એમ કે તો સારું રે એમ કે
હા ના એક દિવસ તો આવવાઝવા ન થઇ જાય આપરે અમે
હા
એટલે બે ત્રણ દિવસ તો ફરવા ના થાય બે દિવસવા જવાના જય રસ્તા ના આપડા એટલે થઈ ગયા ને દિવાળીને પેલે રજાઓનું વેકેશન પણ થઇ જાય પૂરું ધંધાઓ માટે એ પણ સારું રે બધી રીતે દિવાળી પછી જઈએ ને તો હમ
તો બનાવીએ અમારા પાંચ જણા તો છીએ અમે પેલા પાંચ જણ તો અમે આવશું જ હા પાંચ જણ તો આવશુ જ
તો એ પ્રમાણે આપણે ઘડી બનાલુકલુક કરાય ને બુકિંગ આપડે તો અતથી કહીએ તો થાય ને પે હોટેલો બુકિંગ કરાવવી પડે વહેલેથી એ પ્રમાણે બધું
હ તોો કરરા ભનાખીને પ્લા હા તો હવે રાતે પૂછી જોઈએ બધાને જેન્ટસ લોકોને તો શું કે છે તો પછી પ્લાન બનાવીને કયા દિવસે જઈએ એ બધું નક્કી કરવું પડે ને આપડે એમ થાય કે દિવાળી કઈ તારીખને છે ને બીજ દિવસે બધાને રામ રામ કરીને પછી આપે નીકળી બધાને મળીને તો સારું રે એમ કે
હા એવી રીતે તો પછી ફેન બનાવો તમે પછી મને ઓકે સુું કે લોકો ઘરના બધા સેસ લોકો આપડે તો તૈયારી કરી પણને વાતચીત કરી પણ એ લોકો ને પૂછવું પડશે ને આપડે આપડે તો જવાની મજા આવે એ લોકોને કઈ બાજુ જવાનું ગમે છ છોકરાને કઈ રીતે તમે એવી વાતચીત તમે કરી લો ઘરમાં તો થોડું વધારે સારું રહેે અને હું પણ ઘરમાં પૂછી લોઉ નક્કી જેવું થઇ જાય તો પછી આપડે વાત વિચારીએ
ઠીે ને તો પછી હ પૂછીને પછી વાત કરીશું તો પછી એ પ્રમાણે આપણે જમવાની એની બધી વ્યવસ્થા કરવી પડશે ને સૂકો નાસ્તો બી જોઈએ ને સાથ માં તો સુકો નાસ્તો બનાવવું પડે એમ થાય કે હા એજ એટલા માટે જ
ધન સારું રે બારું ખાઈએ એના કરતા નાસ્તા પાણી લઈ જઈ ને મજા આવે દિવાળી પર બધું હોય જ આપડણે બનાવતા જઈએ અમે ઘર ભેગું લઈ લેવાય બધ નાસ્તા પાણી બધું હો બાર નું ખાય નાને કરતા છોકરાઓનું એન્જોય કરે બધા
હા એટલા માટે છે ને બધા અલગ અલગ ઘર ન બધું હોય નાસ્તો અલગ અલગ ચાખવા મળે બહુ મજા આવે
હમ સરસ રહેશે અને તમે બીજે ક્યા કઈ જગ્યા જોયેલી છે તમે બીજીું કોઈ
તો અમે ગુજરાતમાં તો ખાસ અમે જોયેલું નથી કઈ એમ કે તો રાજસ્થાન ને કે બાજુ લોકો ગોઠવીએ તો સારું એમ કે પછી હોળી બીજ જે કોઈક સમય વળી અગલે દિવાળી ફેરથી ક્યાંક સાથે ચાલશું આપે
તો પછી કોઈકખત કચ્છ બાજુ જવાનું હેરાન રાખવાનું કોઈકખત કચ્છની યાત્રા તે પણ સારું છે બધું કચ્છમાં પણ હ રણ છે બધું એ સફેદ રણ છે ને એ બધું મજા આવે એ પણ જોવાનું હમ નાયણસરોવર છે એ બધા તે દરિયો દરિયા વધારે છેન એ બાજુ એટલે મજા આવે, થોડી માંડવીન બધું નારણસરોવર ને બધુ
ક્યારેક એ એ બાજુ રાખવાનું ક્યારેક હમ
નેક્સ્ટ ટાઈમ ત્યાં રાખશું તો પછી
હા તો એ ઘરમાં એમ કે વિચારેલું હો ને મજા આવે એમ થ કે ક સ્થળે ક્યારે તો પછી મજાનું છેન, કો તો પછી આરસ્થાન બાજુ પૂછી લેવાનું ઘરમાં છોકરાઓને કઈ બાજુ મજા આવે તમને કઈ એ.
હમ્મ, એ તો છે. તો એમ કે આ છોકરાઓતો રાજસ્થાન બાજુ જ કેશે, કારણ કે ઈ બાજુ કોરો આપડો ખાસ જવાનું ના થાય ને. રાજસ્થાન બાજુ નકા જોઈ લેસ તો બઉ મજા આવશે એમ કે
અ તે તો પશ બાજુ જ ગોઠવી, હન, પેન બનાઈએ મજા આવ
થી આમ મજા આવશે, આમાં શું વરસાદ પાણી છે?
વરસાદ પાણી તો હાલ તો નથી, કોરું છે બધુય. વધાર પડી ગયો પેલા એટલે હવે નથી આરામ છે, એટલું સારું છે હમના
અચ્છા, અચ્છા, બરોબર. હઅ હઅ અમારે તો એમાં બિલકુલ નથી.
હમ હમ તો ચોમાસામ તમને ગમે જવુ ફરવા કયાંય?
ચોમાસામ હા ગમે ને, બધુ એકદમ લ હરિ-હરિયા એકદમ સરસ દેખાય બધું ચોમાસામાં જઈએ ને તો ફરવા જવાનું. મજા આવે પહી એ છે કે વરસાદ પડેને ચીપચીપ થાયને એ થોડું ઓછું ગમે.
હા, હા, હરિયાલી બઉ હોયને ચોમાસામ મજા આવે નીલું-નીલું એકદમ ઘાસને બધુ ગેલું એટલે મજા આઈ જાય જવાની આમ, પણ આમ ઓછું ગમે થોડુંક. છોકરાવ એન્જોય ના કરી શકે ક્યાય બધુ કાદવને બધુ હોયને બધુ ભીનું-ભીનું એટલે. એટલે આપડે દિવાળી પર જ રાખી દેવાનું કમ્પલેટ.
હન, એ જ. ચોમાસ તામામય થોડું રીક્સ રેને કંઈક વચ્ચેથી બાડ આવે, કંઈક નદ નદી-નાડા ક્યાં બાડ આવે તો બીક રીકસ જેવું લાગે બીક જેવું એના કરતા એમ થયું ને હઅ, રસ્તાઓ ખરાબ કયાય નીચે બેસી ના શકીએ. તો એ થોડું ધ્યાન દેવું પડે એના કરતા આપડે આ શિયાળો હોયને બઉ સરસ, શિયાળામાં જવાનું બઉ સારું ગમ અમા
હમ્મ, અન ફરવા જઈએ ફરવા જઈએને એટલે પસ થોડી ઘણી દવાઓ પણ સાથે લઈ લેવાની. કોઈ પેટની તકલીફની કોઈ દવાઓ વોમિટ, હન તો કે પછી પેલું શોધવું ના પડે એમ કે મેડિકલ એમ આપડે હન તો આપડે ખબર હોયન છોકરાવને શું તકલીફ થાય રસ્તામાં વોમિટ-બોમિટ જેવું થતું હોય તો એની દવાઓ પણ લઈ લેવાની સાથે.
બરોબર, તો લઈ લે તો દવાઓ સાથેને થોડું નાસ્તો-પાણીને એ બધુ આ તે બધુ નક્કી કરી તો પછી આ પ્લાન બનાઈએ તો બુકિંગ બી થઈ જાય બસની.
હમ, બસની થઈ જાયને અને હોટલની પણ થઈ જાયને દિવાળી પર પછી મલતી નથી હોટેલો. બુક પછી ગમે તે પછી જે મલે એવીમ આપડે નિભાવું પડે પછી રાત વાસો પેલેથી બુકિંગ હોયને તો એવી મજા આવે થોડીક.
નઈ, નઈ એ તો સાચી વાત છે.
હમ્મ, હમ્મ. તો શું કેવુ રે તારે? હવ, બનાઈશુ. હવ, બનાવશું. પ્લેન પછી વા, ઘરે વાત કરી લો તમે પણ.
હા, ઠીક હે, અમે પણ વાત કરી લીએને, તમે પણ વાત કરી લો, ઠીક હે.
હા હા બીજું શું કહ ક તમે કઈ નવાજોન ની કઈ
ના, ના કાંઈ નથી નવા-જુની. બસ આનંદ છે, તો શું પણ રાખીશું ફોન?
હઉ, ચાલો તાર ફર ફરી મલીએ હો.
હા ફરી ભ ના ના હ ઘરી વાત ક પછ ફરી મળએ ઠીકે
હા સર
હા હા સારુ
અ હમ માસા